હલો હા, અવાજ આવે છે, હલો હા.
તારા ફેવરેટ સબ્જેક્ટ કયો છે?
મારો ફેવરટ સબજેક્ટ એકાઉન્ટ.
હમ, મારો પણ. અઉન્ટસ મેથસ ને ઇંગ્લિશ.
હા, ઇંગ્લિશ પણ હા. એ બસ, એ મને પણ શું કેહેવાય સેમ અકાઉન્ટસ એન્ડ ઇંગ્લિશ.
હમ, મને પણ. આમ સારું લાગે થોડું પ્રેક્ટિકલસ.
હા! અમ શું કેહેવાય બીજા બધામાં થિયરીઝને હોય મને તો વધારે નથી ગમતું. બટ અ અકાઉન્ટસમાં થોડા સમ સોલ્વ કરવાના હોય ને એ હોય તો ટાઈમ પણ જતો રહેે અને થઈ પણ જાય.
હા, એક્ઝેક્ટલી!
હ.
એક મિનિટ ચાલુ રાખજે. હેલો.
હલો!
હા.
હા,
અકાઉન્ટ સારો સબ્જેક્ટ છે આમ.
હા, એ જ પણ શું કેવાય? કોમર્સમાંથી ચોશો સ્પેશિયલી મને આમાં અકાઉન્ટ્સ વધારે જ ગમે છે.
હમ, નઈ અકાઉન્ટ્સ સારુ છે.
હા.
તે કઈ ક્લાસીસ જોઈન કરી હતી?
ના! હજી સુધી તો કઈ જોઈન નથી કર્યું, શોધું છું કઈક થઈ જાય તો ક્લાસીસ એમ કોમ્પ્યુટર ક્લાસીસ છે ટેલિ આયના છે.
ટેલિ વેલી તો હવે કઈ મતલબ નથી.
મતલબ નથી. બટ સ્ટીલ એમ કે ભઈ ફ્રી બેસવું એના કરતા કઈ જોઈન કરી લેવું એમ થાય.
હા, નહી પણ ટેલીમાં તો કઈ જ મતલબ નથી. તન ટ્યુબ ઉપર પણ મળી જાય ને ટેલિ હા, ને ટેલીનો પેલો બેસિક અ એપ છે ને એ પણ તું ડાઉનલોડ કરી શકે.
હા, અરેરે મે હમ ણાં જ શું કેવાય એક એપ અતી શુ એના પર ફ્રીમાં શું કેવાય કોર્સિસ શીખવાડે છે, તો મેં એક્સેલને એનું કર્યુંતું. તો એનામાં સર્ટિફિકેટ પણ છેલ્લે આપી દે છે ઓનલાઈન.
હા, બસ એવું બધું કરી લેવાનું.
એટલે શું મતલબ જોબ કે કરીએ તો ત્યારે એમ સ્ટાર્ટિંગમાં મતલબ ટેલી ને આ જે એક્સેલ છે એ થોડું બેઝિક છે એ આવડવું જ જોઈએ. જોકે અત્યારે તો આમ કેવાય ને કે સિકસ સેવન્થના પણ સ્ટુડન્ટસ્ ટ હોય છે, એમને પણ આવડે છે આ બધું.
હા એક્સેલ તે બેસિક એડ એક્સેલ કર્યુંતું કે એડવાન્સ એક
ના મેં બેઝિક કર્યુંતું.
તો એડવાન્સ કર દે.
હા, મેં હજી અરે શું કેહેવાય. ઈ કર્યું તો ખરી પણ મને પછી આમ થોડો કંટાળો આવ્યો એટલે મેં મૂકી દીધું. કેમ કે શું સામે એક્સેન હોય તો ઇફ કોમ્પ્યુટર યા લેપ હોય તો તમે સાથે પ્રેક્ટિસ પણ કરી શકો. અત્યારે મારા સાથે કોઈ છે નહી એટલે હું ભૂલી જઉં પછી. એટલે મેં અત્યારે થોડું હોલ્ડ પર મૂક્યું છે.
નહી નહી તો પછી તું ક્યારેક કરે ને તો એડવાન્સ
હા એજ ને પેલું બેઝિક કમ્પ્લીટ જ થવા આવું છે બસ. લાસ્ટ જ બાકી સ્ટેપ એ કમ્પ્લીટ થઈ જાય એટલે પછી એડવાન્સ વાળું કરીશ. સો, આગળ પણ કામમાં આવે અને
હા, હા એ જ આગળ પણ સાભળ
કેમ કે અત્યારે બસ એજ બધું એના ઉપર જ ડિપેન્ડ રહે છે મોસ્ટલી બધું એક્સેલ નું કામ હોય છે.
હમ્મ અને એક લેંગ્વેજ છે એસ ક્યુ એલ.
હા.
એ એ પણ તું કરે તો તારે કામ આવી જ
હા. હા એનું મેં સાંભળ્યું તું બટ મને એમ વધારે નોલેજ નથી એનું. સો એ, શીખાઈ જાય એમ શીખીએ તો નોલેજ પણ આવી જાય.
હા પણ એ આપણેે મતલબ કોઈ પણ ઓનલાઈન પણ કઈ એપ્લાય કરવું હોય ને એ્યુલ આપણેે જાણતા હોઈએ ને સ્ટાર્ટિંગમાં, તો તને વધારે ચાન્સીસ છે કઈ જોબ બીજ
હા એ પણ છે મતલબ ત્યારે શું કહેવાય કે તમારે ક્વોલિફિકેશન સાથે સાથે તમારી સ્કીલ પણ જોવે છે કે શું સ્કીલ છે? હમ્મ, ઈફ તમારા બધા સ્કીલ છે એ પ્રમાણે તમને જોબ અપોઈન્ટ થાય છે.
હા એક્ઝેક્ટલી તો એસ ક્યુ એલ કરજે એ પણ સારું છે.
હા ઈ બસ હવે એજ વિચાર છે ફ્રી જ બેઠી છું અત્યારે કોલેજ સ્ટાર્ટ નથી થયા. સૌ બધું એ કરતી રહું એમ સાથે સાથે.
હા, થઈ પણ જશે તા.
હા એ. બસ થોડો ટાઈમ આપવો પડે થઈ જાય. હમ્મ.
મેં તને પેલું કીધું હતું એક આર બી આઈ પણ હજી ટ્વેલ્થમાં છે ને ગ્રેજ્યુએટ થાય ને એના પછી આર બી આઈ ની એક્ઝામ પણ છે, આર બી આઈ ગ્રેડ ટુ.
ઓકે તો એનામાં અચ્છા શું થાય છે એનામાં મતલબ?
એમાં આર બી આઈમાં મેનેજરની પોસ્ટ ની એક્ઝામ છે.
ઓકે.
પણ એ ગ્રેજ્યુએશન પછી જ
અચ્છા.
પણ આમ કે મતલબ અ કેટલા બધા વેરિએશન છે એમાં મતલબ કે કેટલી બધી ફિલ્ડ છે, આપણેે બસ આમ કોમર્સ કરીને સી એ ને આ નહી બહુ બધું બહ બધું
હા એ છે મતલબ એવું અત્યારે બધાના મત દિમાગમાં આમ કેવાય ને કે મતલબ કોમર્સ કર્યું છે. તો આમને સી એ જ કરવું છે યા તો લોયર નું જ ભણવું જોઈએ. હા બટ બવ બધા કોર્સિસ છે હવે
બવ બધા હા અને આમ મોટું હોરાઈઝન છે આમ.
હા. મતલબ તમે એમ કાઉન્ટ ના કરી શકો એટલા બધા કોર્સેસ છે એટલી બધી પણ ઓપોર્ચ્યુનિટી પણ
ઓપોર્ચ્યુનિટી હા એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી આપણને ધ્યાનમાં નથી હોતું. કોઈ આપણને બતાવવા વાળું પણ નહોતુ.
હા હ એજ મતલબ આપણેે ફેમિલી માંથી મતલબ ફિલ્ડ ના હોય તો ઠીક છે ઈફ નહીં હોતા ને તો મતલબ બહુ જ એમ હાર્ડ પડતું હોય છે ખુદ થી જ બધી ઇન્ક્વાયરી કરવારની ને ઓલ ને
હમ ને કોઈ ગાઈડ કરવા વાળું પણ નથી હોતું.
હા
તો આ મતલબ આમ જે મને ખબર પડે ને મને હું તો હવે થર્ટી યર્સ ની થઈ ગઈ પણ આ થર્ટી ઈયરની એજ લિમિટ હતી આની નય તો હું આ એક્ઝામ આપી દેત.
અચ્છા કઈ નઈ મારું ગ્રેજ્યુએશન હવે હું ફર્સ્ટ ઈયર છ કોલેજ નું
હમ
અને આના આ જે એક્ઝામ છે પછી બીજી બવ બધી કોમ્પિટેટિવ એક્ઝામ્સ છે ને બહુ બધું છે આમ
હા બહુ વધુ છે આમ તો આમ ધીમે ધીમે તને ખબર પડશે આમ કે એટલીસ્ટ આપણે નોલેજ હોય કે આપ પણ છે એ પણ છે.
એક્ઝેકલી હા એજ. બસ ખબર પડે કે ધીમે ધીમે મતલબ હવે આ મતલબ ફિલ્ડમાં એન્ટર જે રીતે થતી જઉ છે એ રીતે મને નોલેજ આવે છે કે આના સિવાય આ કોર્સીસ પણ હોય છે અને એન્ડ ઓલ્ એમ
એકઝેટલી
હા
હા મેં બી. કોમ. લીધું છે
ઓકે ઓકે
હા ઓકે. બી. બી. એ. જ લેવાની હતી પણ પછી મેં કીધું કે બી. કોમ. લઈ લઉં. કેમ કે બી. કોમ. એમ મેન શું કેવાઈ કોમર્સ ના રિલેટેડ અકાઉન્ટિંગ એનો જ કોર્સ છે.
હમ
હમ અને બી. બી. એ. માં મેનેજમેન્ટ નુય આવે છે મારે મેનેજમેન્ટની સાઈડ નથી જવું. શું એટલે પછી મેં બી. કોમ. જ ચુઝ કર્યું
બરોબર હમ હાર એના પછી તું એન. સી. સી. એય કરવાની છે ને?
હા એ કરવાની છું નેક્સ્ટ ઈયર થી ઇન્સ્ટિટ્યુટ ને એનામાં પણ વાત કરીને રાખી છે સો નેક્સ્ટ ઈયર થી કરી રહીશ કેમ એ એક ડીલ એ કરું છું કેમ કે એનું કે ભાઈ નેક્સ્ટ ઈયર સુધી ઇફ કઈક બીજું દીમાગમાં આવી જાય તો ઠીક છે.
હા નહી સાચ
હા પછી આમ પાછળથી એવું હા
એક વરસ આમ ખોટું કરવું ચાલશે પણ
હમ
એડમિશન લઈ ને પછી
હા એજ એક્ઝેક્ટલી બિકોઝ કેમ કે કેવાય કે ભલે એસી સી એ છે પણ છે તો સી એ નુ જ વર્ઝન તો ટ્સ્ટ પડે જ છે આમ તો હા એટલે કઈ નઈ જોઈએ એક વર્ષ છે હજી મતલબ એડમિશન તો કોલેજમાં તો લઈ જ લીધું છે બીજું બધા માટે હજી ટાઈમ છે વન યર માટે છે થોડોસો વિચારી લઉવં
હા વિચાર કર લે
હા હા પછી પાછળથી તમે ત જોઈ ના શકો કે ભવે એક વાર કોઈ ફિલ્ડમાં તમે જતા રહ્યા તો પછી બસ ખતમ પછી એ તમારે એનામાં જ વર્ક કરવું પડે
હા બહુ ડિફિકલ્ટ છે હોય ટ્રીમ ચેન્જ કરવાની
હા એજ ને તમારે ઈયર પણ વેસ્ટ થાય મની ને બધું જ ટાઈમ વાાઈમ બધું વેસ્ટ થઈ જાય
એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી એનાથી સારું એક વરષ ખોટી કરી દેવાનું પણ આમ પણ તારે ખોટી તો થવાનું નથી બી કોમ તો કરે જ છે
હા એજ ને લોકો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ રહ્યા હોય છે એના પછી બીજા બધા કોર્સ કરતા હોય છે
હા તો તું સાઈડ બાય સાઈડ પણ કરી શકે
એટલે એટલી વન ઈયર નો ડીલે છે થોડું જો ભી લઉમ અચ્છા હા સારું હું મૂકું અત્યારે એમ
એક અ ત્રીસ સેકન્ડ રૂકી જા
હા
કમ્પ્લીટ જ થઇ જશે
અચ્છા બસ બીજું
બસ બધું શાંતિ
શાંતિ તબિત પાની કેવી છે તમારી
બસ બડિયા બડિયા તારી કેવી છે
બસ બડિયા સારી છે
સાડી છે ને ચાલો
હા